હેલો કેમ છો તમે?
હેલો પાર્થ્િવબેન હું એકદમ મજામાં તમે કેમ છો?
હું પણ એકદમ મસ્ત મજામાં છું તો મને લાગે આપણે આજે અ વ્યવસાય પોતાનો વ્યવસાય કે પછી નોકરી આ વિષય ઉપર ચર્ચા કરવી જોઈએ શું લાગે તમને?
હા. એકદમ બરોબર પાર્થિબેન. પોતાનો વ્યવસાય કે નોકરી આના ઉપર વાત કરવી આપડે ખુબ મહત્વ છે. કારણ કે આજ બધા આજકાલ જોવા જઈએ તો બધા ને બિઝનેસ ના પાછળ જ પડ્યા છે વધુતર એટલે કે બધા એવો વિચાર કરે છે કે. મને તો નોકરી લાગવાની નથી કરીને એટલે બધા એ પોતા પોતાનો બિઝનેસ ના પાછળ જ દોડે છે. એટલા ટોપિક ઉપર આપણને વાત કરવી ખુબ આવશ્યક છે આજે.
હમ્મ સરસ સાચી વાત છે તો હું તમને કહ પેલા મારું. કે બિઝનેસ છે ને જેમ કે બિઝનેસ આપડે વ્યવસાય કે પોતાનો વ્યવસાય તો સાચ છે એમાં ઘણો કેહેવાય ને બરકત હોય. અને એમાં ઘણો ફાયદો પણ મળે કે આપડે કેહેવાય ને કે પોતાનો વ્યવસાય હોય ને તો આપડણે આપણા રીતે ચલાવી શકીએ આપણે આપણા રીતે મહેનત કરી શકીએ. આપડણે બાર કલાક પંદર કલાક મહેનત કરીએ તો ફળ મળવાનું છે. અને એ જ આપણે અગર જો નોકરી કરવાના હોય ને તો નોકરી માટેથી એવું છે આપણા માથે કોઈ બીજો છે. આપડો અ કેહેવાયને મેન બોસ છે. તો એ પછી આપણે એ કે એ પ્રમાણે આપણે રહેેવું પડે. એ આપણને કહે તો આપડે છુટ્ટી મળે, એ આપડે કહે તો આપડે ન રજ જા મળે, અને કવાય ને કે ક્યારેક તબિયત પણ સારી ન હોય તો પણ આપણે જવું પડે અને કેહેવાય ને કે આજકાલ તો નોકરીમાં એવું થઈ ગયું છે કે કામ એટલું કરાવે કે તમે વાત ના પૂછો, કામ કર્યા પછી પણ આપડે એટલું છે ને કહેવાય ને પૈસા ના મળે. અને આપડણે હેરાણ પણ થાય આપડી તબિયત ખરાબ થાય છે, આજકાલ સિટીમાં જોએ તો લોકોને નોકરીમાં બહુ હેરાન થાય છે, એટલે બધા પોતાના વ્યવસાય પાછળ પડ્યા છે, તો કેહેવાય ને કે પોતાના વ્યવસાય કરવા માટે એક કે આવી હિંમતની પણ જરૂરત હોય છે, હા અ આપડે કેવાય ને કે શરૂઆતમાં પૈસા તો લાગે, પણ પૈસા તો આજ કેવા ને કે લોકો લોન થી પણ કરે છે વ્યવસાય પોતાનો પણ હે છે કે મહેનત જરૂર કરવી જોયે તમારામાં કઈક લાગણી છે. તમે એમ વિચારો છો કે હું દસ બાર કલાક મહેનત કરી શકું છું રોજ તું તો વ્યવસાય બહુ જ સારો અવે અ મતલબ કેહેવાય ને કે એક ઓપ્શન છે એમ. કે એમાં કેવું છે તમને નફો પણ સારો મળે. તમે તમારા રીતે રહી શકો છો, અને ઓછામાં તમે વધુ. કર કરી શકો છો, અને વ્યવસાય કેવું છે તમારું પોતાનો હોય ને તો આગળ પણ તમે તમારા છોકરાઓ પણ એ ચલાવી શકે છે. તમે કો કેવાય ને કે, માણસો રાખીને પણ કામ કરાવી શકો છો. તો એમાં ઘણો કેહેવાયને ફાયદો હોય છે. તો તમને શું લાગે કે પોતાના વ્યવસાય હોવો જોઈએ? કે નોકરી સારી હોય?
એકદમ સાચી વાત કીધી પાર્થિવી બેન તમે. આપણા વ્યવસાયમાં તમે હમણાં એક પોઈન્ટ કીધો. કે આપણો વ્યવસાય આપણા છોકરાઓ પણ હલાવી શકે. ઈ પોઈન્ટ છે ને મને ખુબ જ વધારે ગમીયો ઈ પોઈન્ટમાં. એટલું એટલે આમ ખુબ સારી વાત. સમજવામાં આવે છે કે આપડે જેમકે આપણે નોકરી કરતા હોય જેમ કે સમજી લો તમે ખૂબ અભ્યાસ કર્યો ખુબ તમે પઢાઈ લિખાઈ કઇરી અને તમે ડોક્ટર બની ગયા બરોબર. તો ડોક્ટર બની ગયા તમે પણ એમાં એવું છે કે. તમારો દીકરો તમારા જગ્યાએથી વા ફરીથી ઈ પોસ્ટ ત આગળ વધારી નહી શકે ને. એના માટે એને પોતે લેસન કરવું પડશે, પોતે અભ્યાસ કરવું પડશે. અને પછી જઇને એ નો ડોક્ટર બનશે. પણ જેમકે આપણો પોતાનો બિઝનેસ હોય છે. જેમકે આપડે સપોઝ સ્વીટની દુકાન નાઇખી છે, તો એ સ્વીટ ની દુખાન તમે જ્યાં સુધી બનાવી છે. નથીન તમારો દીકરો એને આગળ વધારી શે છે. અને આપડમાં જેટલી તાકત હોય, આપડે એટલો બિઝનેસ આપડો મોટો કરી શકીએ છીએ. આપણે એટલા વધારે પૈસા કમાવી શકીએ છીએ, તો આપણામાં એટલી તાકત હોવી જોઈએ, કે આપણે આપણું બિઝનેસ ખુબ વધારે ઉચો અને અ વધારે એમાં. માણસો કામ કરી શકે એવી રીતના આપણું બિઝનેસ વધારો છે. પણ એમાં પણ એવું છે કે. અ ખુબ લકની વાત જેવી છે. એવું નથી કે આપણેે બિઝનેસ હાલીજ જાય કરીને આપણે નાખીએ તો, નોકરીમાં કેવું હોય. તમને એક પરફેક્ટ અ સુ કેવાય. તમને તમારી ઇન્કમ મળતીખ ભલે ઈ કંપનીમાં આગ લાગી જાય કે કાંઈ પણ થઈ જાય. પણ તમે તમારું પેમેન્ટ આવતું રહેેશે એટલે કે ઈ કંપનીની એ ફરજ છે. કે ભલે કંપનીમાં નુકસાન થાય કે કંઈ પણ થાય. તમારી મહિનાનું તમને જે પગાર હોય છે એ મળી જાય છે પણ આપણા ધંધનામાં કેવું છે જેમ કે કઈ લોસ થયું તો પૂર્ણ કે પૂરનો લોસ આપણા ઉપર બેસે છે. એનું તમને મતલબ કામ વાળા ઉપર કે એના ઉપર ન નાખી શકો એટલે કે આપણું બિઝનેસ છે. એમાં થોડું પણ અગર નુકસાન થાય તો પૂરનો કે પૂર ન નુકસાન આપણેે જ લેવો જોઈએ છ છે. પણ એમાં ફાયદો પણ એવો છે કે આપણા બિઝનેસમાં પ્રોફિટ પણ વધારે હોઈએ છે. આપણા બિઝનેસમાં પ્રોફિટ ખુબ વધારે હોય છે અને એમાં આપણે અ અગર આપણને પ્રોફિટ થાય તો ખુબ વધારે થાય. અને નોકરી અને બિઝનેસ માં એજ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે નોકરીમાં આપણેે કોકના નીચે રહીને કામ કરવું પડે આપડણે બીજાની સાંભળવી પડે. આપડો બોસ જીતી આપણને કરવું પડે એવી રીતના કામ કરવું પડે. અને આપણને બહુ જલ્દી છુટી કે આપણને ક ફરવા જવું હોય. તો આપણને આપણે ફેમિલીને ટાઈમ એટલો વધારે સ્પેન્ડ ન કરી શકીએ આપ ફેમિલી સાથે અને બિઝનેસમાં એવું છે કે બિઝનેસ એટલે આપણા મનનો આપણે જે રીતે આપણે બિઝનેસ કરવું હોય આપણે ત્યાં જે રીતે રહેવું હોય. જ્યાં કપડાં પહેરવા હોય જેવી રીતના આપણને બોલવું હોય. આપડણે એઈ રીતે આપણું બિઝનેસ કરી શકીએ. આપણને કોઈ રોકટોક વાળો ન હોય કે આપણે આવી રીતના જ બિઝનેસ કરવો જોએ કરીને એટલે બિઝનેસમાં આપણું પોતાનું આપણે ચલાવી શકીએ. આપણને જે જોતું હોય એ આપણે કરી શકીએ. અને એમાં એવું છે કે આપણે એમાં ફેમિલીને પણ ટાઈમ વધારે દઈ શકીએ. આપણે ફેમિલીને આપણે ટાઈમ વધારે દઈ શકીએ એ બિઝનેસમાં ખુબ સારી વાત છે અને આપણને જેમ કે નોકરીમાં છુ્ટી ન મળે પણ આપને બિઝનેસ માં છુટ્ટી પણ મળી શકે ઈ ખુબ સારી વાત કેહેવાય. તો મારા હિસાબે બિઝનેસ અને નોકરીમાં ઈજ ફેર છે. કે આપણે બિઝનેસ આપણા મન પ્રમાણે આપણને જેવું જોઈએ એવું આપણે હલાવી શકીએ આપ આપણને રો તો કરવા વાળું કોઈ ન ભાઈ પણ નોકરીમાં એવું નથી હોતું નોકરીમાં આપણે આપણા ઉપર જે હોય આપણા કરતા એનું જ આપણને સાંભળવું પડે. તો આમાં તમને કેવું લાગે છે.
હા એ તો તમને સાચી વાત કીધી કે નોકરીમાં તો કેવું છે કે તમારા કોઈ હોય એમનું તમને સાંભળવું પડે ને હા બિઝનેસ ન તમે એક સાચું કેવાય કે આપડો પોતાનો વ્યવસાય હોય તો આપણે આપણા પરિવારજનોને પણ આપણે સમય આપી શકીએ અને એ સૌથી મોટો તો મને લાગે ને કે સુખ છે આજકાલ ના કેવાય ને જિંદગીનો. એટલે કે આ જીવનમાં જોુઓ ને તમે કેટલા મતલબ બધા બિઝ છે અને કહેવાય ને હવે તો ખબર નથી કે કોણ ક્યારે વયો જવાનું છે કોના સાથે શું થવાનું છે. એટલે કેવા પરિવારજનો સાથે કે જે આપણે સમય આપણે વિતાવે ને એ જે શ્રેષ્ઠ છે ને એ જે એક અમૂલ્ય ધન છે. આપણા માટે. એ કેહેવાય ને લોકો આ વસ્તુ માટે થઈને, અ બહુ જ કેહેવાય ને રાત દિવસ મહેનત કરતા હોય છે. ખા પરિવાર સાથે રહેવા માટે થઈને એમ લાગે એ લોકોને પરિવાર સાથે અગર આપડે જો રે હા, તો જ કેમને સાચું કેહેવાય ને કે જીવનનો છે ને આ એક આધાર છે. આપણો એટલે કે બીજું કોણ જ છે, આપુરા દુનિયામાં આપણે કોના માટે આ બધું કરી રહ્યા છીએ. આપ પરિવારજનો માટે આપણા માતા પિતા આપ ભાઈ બહેનો માટે એમના સાથે તો રહેવા માટે આ બધું કે ને કે આપણે એટલી મહેનત કરે છે અને એ આનંદ આપણે જયારે પરિવાર સાથે રહે એ મળે ને એ તો બીજા કોઈ સાથે જ ના મળે આપણે ભાઈ બહેન હોય, મસ્તી કરી બીજા સાથે તો એમાં જ કેહેવાય ને કે સાચો આનંદ મળે અને એટલું જ કેહેવાય, ને કે વ્યવસાય એક સારો મતલબ ઉપાય છે. એના માટે તો કે આપણે વ્યવસાયને બધા મળીને પણ કરી શકીએ. જેમ કે આપણે અગર માતા પિતા આપણા હોય, એ મદદ કરે આપણા ભાઈ બહેન હોય જે ભાઈએ આપો વ્યવસાય ચાલુ કર્યો તો બેન પણ મદદ કરી શકે મમ્મી પણ માતા પણ મદદ કરી શકે તો એટલે વ્યવસાયના ઘણા બધા કહેવાયને ફાયદાઓ છે. તો સાચો મને પણ એવું લાગે કે વ્યવસાય જ છેને, આપણે પોતાનો હોય ને તો ઘણું સારું રહે. પણ હા, એક છે. તમને મહેનત ઘણી કરવી પડે તમને જેમાં તમે નોકરીમાં કેમ સવારે ઉઠી ટાઈમ ટુ, ટાઈમ ઉઠી જવાનું પછી બધું કામ કરવાનું એવું જ હોય બધું અને નોકરીમાં પણ કેવું છેને કે હા એક એ છે, કે તમને શનિવાર રવિવાર રજા મળે. આમાં તમને રજા ન મળે આમાં તમને રજા લેવી પડે પોતા માટે થઈને. તો એ એક કેહેવાય ને થોડું નુકસાન તો છે, તમને પોતા માટે બધું પોતેથી જ કરવું પડે તમને જાતે જ બધું કેવાય ને એમ તમારા માટે ઇન્સ્યોરન્સ કે કે તમારા માટે છુટ્ટીઓ, તમારા માટે દવાનું બધું તમારે જોવું પડે. જો તમે વ્યવસ્થિત એ બધું જોતા હો, ને તો વ્યવસાય બહુ જ સારો ઉપાય છે. એટલે કે વ્યવસાયમાં લોકો છેને, પોતાના શરીર ઉપર ધ્યાન દેતા ભૂલી જાય છે. પોતાના શરીરનું ધ્યાન રાખ્યા વિના કામ જ કર્યા રાખે અને પછી, એ લોકોને બહુ નુકસાન જોવું પડે છે. એટલે વ્યવસાય કરવા ટાણે તમારા પરિવારજનો ન તમારા પોતાના શરીર નો ધ્યાન પણ બહુ જ જરૂરી છે. તો તમને શું લાગે આ વસ્તુ ઉપર
એકદમ સાચી વાત કીધી પાર્થવીબેન તમને આ બધી વાત કરીને મને એવું લાગ્યું કે આપણેે વ્યવસાય ઉપર જ વધારે ધ્યાન દેવું જોઈએ. બટ એમાં મતલબ આપણામાં એટલી તાકા કોણ હોવી જોઈએ કે આપણે એ વ્યવસાય કરી શકીએ છીએ, એના માટે આપણે પ્રી પ્લાનિંગ પણ કરવી પડે તો પાર્થિવબેન આ વિષય ઉપર તમારા સાથે મને વાત કરીને ખુબ સારું લાગ્યું. આપણેે વળી પાછા આવી રીતના જ વિવિધ ટોપિક ઉપર કે એમ કેહેવાય કે બીજું કઈક નવી વાત લઈને આપણે, મળશ તો ધન્યવાદ પાર્થિવ
તમે પણ આવજો તમારી સાથે પણ વાત કરીને બહુ જ સારું લાગ્યું, તમારો ખુબ ખુબ આભાર આવજો. ધ્યાન રાખજો